હા
હવે હ હા
અચ્છા બોલલો હોવે?
હ કરે?
કઈ નહી
કઈ નઈ હમ હું કરી?
કઈ નહી તો બાકી જત તો બને.
હ બને ગ આવીાવને નાસ્તો કર્યો? લગે હમ
રમીને હો એ રહયો બોલ?
અ હર
હારી
આ વર હદમાં.
વરહાટમાં ચાલુ જોરી એતો વરહાટ માં રસ્તા પર રમ્યા હોય. જ્યા ગ્રાઉન્ડ માં પાણી હ ત્યાર રસ્તા પર જય્યારે ગ્રાઉન્ડ વારું સુકાયેલું હોય ત્યારે ના
ગલી ગલી કિંક
હ ગલીગ એટલે મેન રોડ પર ચાલુ રસ્તા પર
હા તે ડે
મજ્યાઈ જાય ગ
હમ.
હ કરવાનો હઘેર બેન તે જમવા પડેરે માસલા ને એવ પકડવા જવાય નહીં
કેમની જવાય
હે ઘરીને હું લાવલા પણ તી જરાક મોરી પડે
તનાલ ની મીડિયમ લેવાની
લાવાની છે બાકી છે. ઓવડે મજા નઈ આવે મોડે મોડે જાય ને મચ્છરા બુ ક દે ખાડી મેરે
ખાડી મેરે હ રલીમાં જાય કે ભાઈ ત ઘેરે ખોન કિશરી માં
ની પહેલલી નલ્લે પહેલા પેલપઈ પણડા હાઉટ સરાર કર કણકી
હ
તારથી અંદર રલી મજા હોય કે નને.
એટલે તે ક જેપર બાજુ જાયતી બાજુ.
જે બાજુ ને પેલા જમાં સમમસન ભૂમિ એ જાય ખબર છે સમસન ભૂમિ વાળસ્ હ બસ ત્યાં થી સેનેઈ છે ને અંદર જવાય તો રોલી લાગે કેમતી
હા સ્મશાની ભૂમિય થઅંદર જવાઈ રલી લાગે.
આંબે ની સાઈડ બીજો અંદર જવાય ગય વાળા માંથી.
વાડામાંથી પેલા જીનિયાવા ના વાડા સા ને
હા બસ ના એ તારી પઈ રોલી લાગે કે ન
હમ.
કેટલી ટીમ જ
હમ
નાલ્લી કરી તો મારી આની પડે કેમ તે હર બોટ તે દાણે એમ ટી પલુંમાં ખાયને ખાલી જાય કરે મળુની પલું ખાયકી ન ફશે ન કે મોળ હંદર નાલી માસે ને મોઢું પેલું મારે ને તો બેરી હ જઈ કરી.
હમ
રવિવારે જાય હોર એમ કેતા છે ભાઈ
હમ હમ હમ.
પણ મચ્છરા બહો લે હ-
તોત્યાં તો પ હ જરી મચ્છર બરોબર.
બોલે મચ્છાર
હમ.
એટલે. તો હું ક ત ને આવડે જ ફોન કર્યો કેમ કે ખોટા ટોપીલા ઉભડાા વાટતોશે ટગરા ઉબડાા વાટતશે
હે એટલે વાત નઈ થઈ.
એટલે વાત નઈ થઈ પાંચ મિનિટમાં તને કરું એમ કે પાછો એમને
તે મારા પર ફોન આવશે જ હવે
મેં કીધું એમને.
હમ્મ ત પેલા ચંદેલ ફોન આવલો તો
હમ્મ માર પાંચ પલઓટ કાલી એક ભૂમિ ઘાટે કરલો
હમ્મ હમ્મ.
મેને આજે ચાર ભાઈ તેવી પટાઈ દેમ એટલે ઈ બીજાઓ આઓ હ તે પછી પેલુ થાય
આજના છે પાંચ
હા એટલે ટોટલ કેટલા કરીયા પંદર કે એટલા થઇ ગયા પાંચ બધા પાંચ પાંચ આવલા
હા પાંચે પાંચ કમ્પ્લીટ આજથી જ બીજા પાંચ
ઓ બીજા પાંચ એટલે દ થઈ જાય
દિવ્યાગ ને ફોન મા લઉ તન બીજી કરી ને ફોન મા લઉ હમ્મ
પેલા ને પેલે ભૂમિક ને કર્યો
હા
એમ કેમ મમ્મી મને એ લોકો આવ હે ચાય બનાવવા પડે હે એમ ની એટલે તું મોડેથી કરું એમ મને
હમ્મ તે મારા પર મળે થી જ આવશે
પછી તને કર્યો તાર બી બીજી વ્તાયો એટલે મન કોઈ વાત ક તોણ અગર દિવ્યાંગ હાથે નહી કરતો સારું એટલે દિવ્યાંગ ને કરી તગારા ઉપાડવાના થશે પાંચ મિનીટમાં ખબર હેને મને
હમ્મ. તે ચંડી લાવલ તો તું એ જે ફોન મારલા તે મા
હા
તિયારી ના હાલે તો
હા નકો પેલુ ભરું
હા મને કોન માં રહીને કે શું કરે મે કીધું કઈ નઈ ફ્રી બેહી રયો કે ફોન મે મા મેં કીધુ હારુ ફોનમાં
આવસ
પહિ થી નહી હટે વાત કરી
ઘૂટ ને આજે બાબર લેવાળડા થી જોયો ગેલું
કેમ
પેલું કિલું રે જીરો આવા એમ કેમ પેલું એ
ને ક્યા
એ પેલું આઈ એફસી કોડ વાર માં જીરો આવે એમ કેવા લાગલો
હા હા
તેમ મલી ગયો લે
હ ગરમ થઈ ગયેલી
હા
હા
દિવ્યાંગ બહુ ચીડાવે પાહો
બન આવે પછી મે ફોન મારે નને એને ફોન મારી તે આ કેમ ને એફસી આ એફસી કોડમાં જીરું આવે એમ કેમને હમ્મ. કાલે મેં દિવ્યાક ને એમ કીધું કે તાર હારું છેને જિનલ બુસરી એક તટી હે એનકે તેકે તું અમતા ફેકતા હો મેં કીધુ એક કામ કરમે છે ને કાલે તને એની વાત કરે ને. તમે રેકોર્ડિંગ કર્યાને પછ તને સાંભળવા રેકોર્ડિંગમાંવ. ટોમેટો લોલ્લો બને જે ઉપરાંત તણેને. એવું લાગે મેં રૂબરૂ વાત કર કાલે દિવ્યાંગને અડધ કલાક ખેંચ્યો. હમ એને જામ ઉઠાય ભાઈને.
ક તિના તો ક્લાસો બોલા લાગીને.
દડીભિયાન ને.
હ.
આલીલે ભૈયા.
હા મે ન હતા કે નહી તોમે લાઈક. પેરી મા મેનડ ઉપ ફોરટ આડા.
હા.
તાર ત પેલુ હર, એ વાર ક્લાસ હાર પવના હોગ. હાઠ તં જ યાર જા રહ તો એ લોકો ને લકચર ચિજલ મેમ લે.
હમ્મ
ત્યારે ત આપડા ક્લાસ ઉરે લા ત્યારે મેથી જોવાઈ ગયુ.
હમ્મ
ન પલાની બોલા કેધું બોલ. મ કે આટલે બે જાય એમ કે ભાઈ એટલું હવાન બો.
હમ્મ
તેમાં પેલા બઉ ખેચ લો કાટી દડ લેકચરમાં. બ લઈ મનપ
હમ્મ હમ્મ
આજે હો એને હોવાની ભૂમિક નો ફન આવ પાસ ના હારમાં.
હમ્મ
ને ફોનને બોલે લીડ લોટેમ બોલે.
દિવ્યાંગ દેવેલા બોલાવલા છેે.
હ એવેલો બો લ લીધ લ એને
હમ હ.
હ એને એમ કે એમાં ક કામો હે.
હા.
પછ પસનાર બોલાવવાનો નેમ કે મગ.
હમ્મ
તેમસ.
હમ્મ
હારું અમે ભેલા પહચી ગલાને જરાખડ મળ જ ને એટલી લાઈન થઈ ગલી ને.
હમ્મ
અમાં પેલા બેપોરી ત્રન ચાર પ બેસીી રહેલી હતી અમ. ગયા ને અમે લાઈનો ઉભરા ગયા એટલે એ લોકો પાછડી ઉભરી ગયા. અમે પેલા નહ હતા અમે પેલા બે જણા હતા પણ પે બીજી. પાસ કના પણ તે લોકો બેહી રહેલા લાઈનમાં. મજાને લાઈન માં ઉભ રઈ ગયા એટલે સારું પડી ગય. બાખ બ હા બાખે વાલ લાગ બમ. પહા બસ મુ ઘર પા બેહેન ની ઘર જયા કરી એમ કે.
હા તે કીધું એ કે બે આટા મારી ક ઘેરે પણ લાગી રહરા હ.
પેલોું હ મારે ચેપ્ટર પડી ગયું.
આ એક પટીક ગયયો લ પેલુંમાં.
એકાઉન્ટ માટેટર
એકાઉન્ટ માટે
તરા નવ
નવ હ એસાઈનમેન્ટ કર લક્ષણશે તું
એસમેન્ટ તો પેલો જ લખો ને એમ ક કે ઘરેવા પછ લકીી ગ હ ક જે કરતા
મે એવો તે જ લોકોતો છે, ક કંપની વાળ એક લખાઈ કયો.
હ એટલે એક લખી કે એક કંપની નું લખી.
એક કંપની નું એટલે ટાટા કંપનીનું બે હાજાર ત્રેવીસ નું લખી ક્યું દાખલો ઘણી કડ્યો. હવે બે હજાર ચોવીસ નું લેમ. પછી કમ્પેરિઝન કરી લેમ ટાટા કંપની બે હાજાર ચોવીસ નું. પછી અડાણીની બે હજાર ત્રેવીસ.
હ.
એમની એટલે કે મીન્સ કે જો બે કંપની લેવાની.
હા બસ તેને એક એક વર ન જ પેલું લેવાનું છે.
એવું કેમ મેં તો બે કંપની ના બે બે વરષ ના મેં તો લીધા.
બેબ વાળાને નઈ એક એક કર ન જ ખાલી લેવાનું પણ બે કંપની લેવાની કોઈ બી.
બે કંપનીને કોઈ બી એક વરષનુંું પેલું કરવાનું પછી અર્થઘતન કરવાનું.
હા.
ના રરે એને એવું કીધેલું છે મે કંપની. ના બે વરષ ના પેલું લેવાનું ફાઈનલ. જે એકાઉન્ટ સ્ટેટમેન્ટ ખરા ને એકાઉન્ટના તે લઈ. ને બે વર્ષ ન પેલા પાંચ ગુણોત્તર ગણવાના. ને પછી અથ ગટન કરવાનું છે.
હ છે.
બે કંપની લેવાની છે. ને બે વર્ષ નું લે ગણવાનું છે. હલો. હેલો. હલો.